હેલો.
હેલો.
હલો શું કરો?
બસ કશું નથી બેઠા હતા.
હા કેમ શું મજામાં છો કે
બસ મ તમાં મજામાં શો તમારે
અમારા બી બધા મજામાં છે.
બસ જમી લીધું ને. જમી લીધું ગરમી બઉ પડે થોડી વાર આરામ કરી લીધો અને
આવી તો જોય તો સમમે થાય જ છે તો.
હા ચા તો બઉ જરૂરી છે માણસો માટે.
હા ચા બનાવવા મોકલી દીધી હજે.
આજ પણ આજ મારા પણ છોકરા માટે ઇસ્કૂલમાંથી વાંચ ગુજરાત વધે ગુજરાત, પણ અ ટોપિક મૂક્યું છે એને બારે મે તમારું શું વિચારશે?
હા આ તો સારું ટોપિક છે કે આપણે વાંચે ગુજરાત તો વધે ગુજરાત, કે અને વાંચન તો એક શોખ નથી. પણ જીવન બદલવાનું છે તો એ શક્તિશાળી સાધન છે. પુસ્તક આપના સા અચ્છા મિત્ર છે મિત્ર ક્યારે એક સાથ છોડી દે નહી, પણ સારું કે પુસ્તક જીવન પર સાથ આપે છે. પુસ્તક થી મળેલું જ્ઞાન તો ક્યારે પણ ર્વ્યથ નથી જાતું.
સાચી બહુ સરસ વાત અને એમાં કાવત છે કે પુસ્તક માનવાનો સાચો મિત્ર છે. જે વ્યક્તિ વાચે વાછ તે જીવનભર શીખતો રહે છે વાચનથી જ્ઞાન વધે છે, વિચાર વિશાલ બને છે અને વ્યક્તિત્વ વિકાસ થાય છે. એટલે જે ગુજરાત સરકાર વાંચ મે ગુજરાત જેવું સુંદર અભિયાન શુરુ કર્યું ને જેથી બાળકો, યુવાઓ અને સમાજમાં. વાચવાની આદત વિકષિત થઈ ગઈ છે.
હા સાચી વાત થઈ ગઈ. આપણે બાળપણ થી જ વાંચવાની આદત પડે. તો બાલાકનું મન, વિચાર શક્તિ અને કાલ્પનિક શક્તિ ખુબ વિકસિત થાય છે. એ વાચન તો ભાષા સુધરે છે એલે બોલવાની કલા વિકસિત થાય. અને આત્મવિશ્વાસ વધે છે. જે વિદ્યાર્થી નિયમિત વાંચે છે તે અભ્યાસમાં પણ આગળ રહે છે. આજે તો આપને મો મોબાઈલ અને ઇન્ટરનેટથી ખુબ ઉપયોગ કરીએ છેએ, આ સાધનો ખરાબ નથી. પણ જો તો તેનો ઉપયોગ યોગ્ય રીતે જેવો તે થવો જોઈએ જો મોબાઈલ દ્વારા ઈ પુસ્ત પુસ્તકો વાંચીએ નહી તો નવા જ્ઞાન મળીએ. અને સારા લેખો જોઈએ ને જો ટેકનોલોજી પણ વિકાસ નું સાધન બની જાય,
સાચી વાત અને વાચે ગુજરાત નો અર્થ ફક્ત પુસ્તક વાંચવું નથી, પણ જ્ઞાન મળેલું સાર વિચાર અપમાન ના હા અને, અપનાવવા અને જીવન ન ઉંચાઈ પર લઈ જવા પણ છે જે સમાજ વાંચે છે એ સમાજ હંમેશા પ્રગતિ કરે છે. અને દેશ નો વિકાસ કરે છે.
સારી વાત કઈ તમને અને ગુજરાતે તો દેશ ને ઘણા માણસાઈ શિકારો કવિઓ અને વિચાર કો આપ્યા છે. તેમના સાહિત્ય થી આપને સંસ્કાર ને દેશ પ્રેમ ને માનવતા ને, અને સારા જીવન મૂલ્ય શીખવા મળે છે. એટલે જ તો આપની માતૃ ભાષા ગુજરાતી નું વાંચનને એક એટલું જ જરૂરી છે.
બહુ સરસ તો હોય છે ને કે મિત્રો આજ મોબાઈલ અને સોશિયલ મીડિયા યુગમાં પુસ્તક વાંચવાનો સમય ઓછો થઈ ગયો છે. કેમ કે બધા માણસ મોબાઈલ નો ઉપયોગ બહુ કરે છે. અને પુસ્તક વાંચવાની તો બહુ કમ થઈ ગય છે પણ જે વક્તિ રોજ થોડા સમય પણ પુસ્તક માટે કાઢે છે ને તે બીજા કરતા વધારે સમજદાર અને આઠ આત્મવિશ્વાસ બને અને સફળ થાય છે.
કોય છે નહી જો પુસ્તક માં તો વાંચે તો જ્ઞાન આ. અ વાંચાતી તો એમ મન એકાગ્રતા હો કે વાંચે છે ને આનું મોબાઈલ નું તો. તે ઓ કે કે આપણે જે તમે આજ તમે બરબાદ. થાય છે અને ઠી ઠીક. સમાજ મજબૂત સમાજ બની શકે. જયારે પ્રત્યેક ઘરમાં પુસ્તક વાંચવાની આદત પડશે નની. ત્યારે અંધશ્રદ્ધા. જ્ઞાન અને ખરાબ વિચારો આપોઆપ ઓછા થાય છે અને. તેએ જ્ઞાન થી તો સમાજ માં પરિવર્તન આવે છે. આપને તો બત. ગાય રોજ ઓછામાં ઓછા વીસ ત્રીસ મિનિટ તો. ઉતર મે. સમાચાર પત્ર ને અથવા જ્ઞાનવર્ધક સાહિત્યને વાંચવાનો સંકલપ. કરવો જોઈએ. આ નાની આદત તો જીવનમાં બઉ એટલી મોટી. ત્યાં અ સફળતા આપી શકે છે કેઅ કે બહુ મોટી સફળતા આપી શકે છે.
સાચું સાચું પુસ્તક આપણે મહાન વ્યક્તિ નું જીવન વિશેએ. રાજાન જાણવા મળે છે તેમના સંઘર્ષ મહેનત અને સફળ. કા આ આપણા માટે પ્રેરણા બને છે. પુસ્તક વાંચની આપણે સાર સંસ્કાર નૈતિક મૂલ્ય અને. તે જીવન હું જીવાનો સાચો માર્ગ મળે છે. વાછવાથી તો આપડે બહુ જ્ઞાન. વળે છે અને આ જિંદગી જીવાનો મૂલ્ય પણ. હા બધે છે એ એની ઇમ્પોર્ટન્સ બહુ થાય છે.
હા સાચી વાત કઈ આજે તો આપણે જે સમાજમાં જીવીએ છીએ ને. એ જ્ઞાન અને શિક્ષણ પર આધારિત સમાજ છે. જે વ્યક્તિ વધારે વાંધચે તેને. તો તે વધારે સમજ સમજે છે. ને જે વધારે સમજે છે ને. તે યોગ્ય નિર્ણય લો લઈ શકે છે. એટલે જ તો વાંછન એ જીવનની સાવ. સૌથી મોટી તાકત છે. અને પુસ્તકો તો આપ. ને ફક્ત અક્ષ અક્ષર નથી શીખવાડતા. પણ જીવન જીવાનો તો સાચો માર્ગ પણ બતાવે છે. અને પુસ્તક થી તો આપણે સારા સંસ્કાર અને નૈતિક. સાઅ અને અનુશાસન અને તમે નું મહત્વ અને. માનવતા ની ભાવના શીખવા મળે છે એટલે જ તો કવાય. કે જે ઘરમાં પુસ્તકો હોય ની. ત્યાં જ્ઞાન નું પ્રકાશ હંમેશા રહે છે.
સાચી વાત ઓતો એ ને જે ઘરમાં વાંચવાનું વાતાવરણ હોય ને. તે બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ બને છે. જે શક્યમ પુસ્તકાલયયો ઉપયોગ વધારે થાય. ત્યાં વિદ્યાર્થીઓનું જ્ઞાન અને વિચાર શક્તિ બને મજબૂત. થાય છે તો આ તો બહુ જરૂરી છે.
સારું વાત સાચી વાત કઈ. આજના તો બાળકો અને યુવાનો વધારે તમે મોબાઈલને. જેમને એ સોશિયલ મીડિયા માં પ્રચાર કરે છે. એજ અ સમયનો થોડો ભાગ પણ પુસ્તક વાંચવામાં આપે ની. તો તેમનું જ્ઞાન ને ભાષા અને આત્મ આત્મવિશ્વાસને આજે વિચાર વિચાર શક્તિ ઘણી વધી જાય અને વાન છે ગુજરાત અભિયાન નો તો મુખ્ય ત એ છે કે ગુજરાત નો પ્રત્યેક બાલક પ્રત્યેક વિદ્યાર્થી અને પ્રત્યેક નાગરિક વાંચન ની આદત વિકસિત કરે કારણ કે કારણ ઓ કે શિક્ષિત અને જાગ્રત નાગરિક રાજ્ય ને વિકાસ માં શીઘ્ર પહોંચાડી શકે.
સાચી વાત અને. બધે ગુજરાત એનો અર્થ છે કે શિક્ષિત સંસ્કારી સ્વચ્છ અ અને પ્રગતિશીલ ગુજરાત જવા ગુજરાતના પ્રત્યેક નાગરિક વાચે શીખ શીખશે અને નવું વિચારશે ત્યારે ગુજરાત વિકાસમાં નવા શિખર સર કરશે. એને જ્ઞાન એવી સંપત્તિ છે જે કોઈ ચોરી કરી શકતું નથી પેસા ખાઈ જાય પણ તો ઓછા મળી શકે પણ સમય અને અ જ્ઞાન નથી
સાચી વાત કઈ આ જો તો આ તમને જોયું બધી એક પુસ્તક તો વ્યક્તિ નું જીવન બદલી શકે છે. એક સાચો વિચાર સમાજમાં બદલી શકે છે. અને એ શિક્ષિત યુવા હોય ને તો આ રાષ્ટ્ર નું ભવિષ્ય બદલી સકે છે. એટલે જ તો પુસ્તક પુસ્તક ને જીવન નો અભિન્ન ભાગ માને. ભાગ બનાવ્યો છે. એટલે આપને તો બધા મળીને સંકલ્પ કરીએ કે દરરોજ ઓછામાં ઓછા અડધો કલાક તો વાંચી છું. ને પુસ્તકાલયો નું ઉપયોગ કરી છું. ને અને નાના બાળકો ને પણ વાંચવા માટે પ્રેરિત કરું છું. ને જ્ઞાન મેળવીને સમાજ અને દેશ ની સેવા કરી છું. મેં તો એટલું જ કહું કે બાંધ છે. ગુજરાત તો વિચારશીલ ગુજરાત હોય ને વિચારશીલ ગુજરાત હોય ને તો વિકસિત ગુજરાત હોય ને અને વિકસિત ગુજરાત હોય ને તો એ વિકસિત ભારત નો મજબૂત પાયો બનાય છે. આપને તો વાંચન્દ્રીય આદત બનાઈ એ કે અને ગુજરાત નું જ્ઞાન સંસ્કાર અને વિકાસમાં નંબર વન બનાઇએ.
સરસ સરસ
હ